હ હ ચિરાગ ભાઈ
હલો!
ચિરાગ ભાઈ
હા પ્રતિક ભાઈ હા પ્રતિકભાઈ અવાજ આવે છે? બસ મજા મજામાં કેમ છો તમે?
બસ મજામાં જ છે શું કરો બીજું? એમેકુ આ ગાડીઓ બહુ ચાલતી છે તો પ્રદુષણ બહુ જ થાય છે. એમકુ આપડે,
હા હા બિલકુલ સાચી વાત, પ્રદુષણ બધી રીતે બહુ વધી ગયું છે. હવાની વાત કરો પાણીની વાત કરીએ બધી રીતે પ્રદૂષણનું પ્રમાણ દિવસે દિવસે વધતું જ જાય છે.
હમ અને આપડે શું કે ફેક્ટરીઓ ના હિસાબે પણ પ્રદુષણ એટલું વધી ગયું છે કે એના લીધે ખેતીવાડી પર બધા પર બહુ અસર પડી રહી છે.
હા ઉદ્યોગોનો બધો કચરો નદીઓમાં ઠલવવામાં આવે એટલે પાણીનું પ્રદુષણ તો બરાબ દિવસે દિવસે વધતું જ જાય અને એ પછી ખેતરોમાં હ નજીકના ગામો હોય ત ડિસ્ટર્બ કરે એટલે નુકસાન તો ઘણું બધું છે. અને પાછું કેવું છે કે તકલીફ પડી જાય અને ઔદ્યોગિક વિસ્તારોની આજુબાજુ તો કેવું છે પાછા, ધુવાણા બી એટલા નીકળે છે કે હવાને પણ નુકસાન છે.
બરોબર અમે તો દાહોદ જ ના એટલે અમારી બાજુ તો ઓછું છે. પણ તમારી બાજુ તમે કયા કેમ ના છો? વલસાડ એ બાજુ ફેક્ટરીઓ ખરી કે?
અરે બહુ બધી છે ઘણી બધી છે અમારા વ હા સુરત કરતા અમારે ત્યાં વધારે છે સુરત માં ઓછી અમારે ત્યાં ઘણી બધી જેમ કે અમારે વલસાડની બાજુમાં ગુંલાવ ગામ છે તો આખો ઇન્ડસ્ટ્રી ઝોન છે. એટલે હા હા એટલે એટલે પછી બીજા રાજ્યોના પણ ઘણા બધા પબ્લિક છે આઉટ સેટના કારણ કે કંપની વધારે છે અને એનાથી થોડા આગળ જઈએ તો વાપી એ સૌથી મોટો ઇન્ડસ્ટ્રી ઝોન છે. હા એટલે ત્યાં પણ બહુ બધી કંપનીઓ છે. એટલે એમાં તો શું થાય કે એ વાપી ગુંડલાની આજુબાજુના ગામડાઓમાં પાણી માટેનો બોર ખો ખોડીએ ને આપણે તો બોરમાંથી બી પાણી થોડું તેલ વાળું નીકળે
બરોબર છે.
મતલબ કે પાણી કંપનીનું પાણી પહોચી પહચીને છે ખરેખર વાસ્તવિક પાણી છે ને પણ બગાડ થયેલો હોય
બરાબર છે.
એટલે એ પાણી પણ સારું નહી નીકળે નને એટલે ખેતીને પણ નુકસાન થાય તમે કહો તે પ્રમાણે.
હમ તો હવે વાતો શું છે કે હવે હવે,
અઆવે
હવે બધી ગાડીઓ ચાલતી જ ર બધું બધી રીતે પ્રદૂષણ છે. ચાલ્યા જ કરે છે હવે તો.
હા એ એજ કહું છું કે એ દિવસે દિવસ વધતું જશે એના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ છે. કારણ કે આપડ ક કે એક તરફ એક તર
વધારે માં વધારે વૃક્ષો વાવા જરૂરી છે પ્રદૂષણને નિયંત્રણ લાવવા માટે,
હમ હમ વૃક્ષો વાળો ખૂબ જરૂરી છે હ પણ વૃક્ષો પણ જેમ બને તેમ વિકાસ થતો જાય તે પ્રમાણે વૃક્ષો પણ ઘટતા છે એટલે લોકો કાપ્યા જ કરે છે.
હમ હવે ઇન્ડસ્ટ્રીને વિકસાવવા માટે વૃક્ષો કાપી રહ્યા છે.
કાપી રહ્યા છે હા અને જે વસ્તુ જરૂરી છે તે વસ્તુનો આપણે નાશ કરીએ છીએ એટલે પ્રદુષણ અટકાવવું એ મુશ્કેલ થઈ ગયું.
મુશ્કેલ થઈ ગયું પણ હવે આપડે એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણે જમીન હોય કે ગમે ત્યાં હોય તો બેી દર વર્ષે દસેક છોડ તો આપડે ઉછેરવા જ જોઈએ.
પછેવો જોઈએ સાચી વાત છે. એને એ આપડણે અગર સંકલ્પ કરીએ કે ભ દસ છોડ મારે ઉછેરવા છે જતન કરીને વૃક્ષ બનાવું છે. એ ખરેખર આપડે આપણા પોતાના માટે જ છે.
પોતાના માટે જ છે કેમકે હવા પાણી એ આપડી પીડીને પીડીને બહ તકલીફ તકલીફ પડશે નની તર તો.
તકલીફ હા પેઢી દર પેઢી હવા પાણી ની બધી જરૂર પડવાની છે હવે એને શધવાની શુદધ પાણી આપવાનું હોય તો આપણે સંકલ્પ લેવો જ પડે.
સાચી વાત છે પણ હવે આપડે વધારે તો નહી સો વૃક્ષો તો નહીં વાવી શકે પણ દસ તો વાવીએ. દસ હ ઉછેરી એનો દસે દસ નું બરોબર જતન કરવું પડે તો વ્યવસ્થિત આપણે એને મોટા કરી શકીએ વૃક્ષોને.
કરી શકી અને વ્યક્તિ રીત બધા સંકલ્પ કરે ને દસ દસ વૃક્ષનો તો ખરેખર અ થોડા ઘણા પ્રમાણમાં આપણે એને નિયંત્રણમાં લાવી શકીએ.
હમ પર્યાવરણ આપણા ભવિષ્ય માટે પણ બહુ ખરાબ છે.
પર્યાવરણ બગાડ્યું તો પછી માનવ જીવન બગાડ્યું બરાબર.
હમ એના લીધે પ્રદુષણ ના લીધે બહ જ બહુ જ અસર થવાની.
ઘણી ઘણી અસર થવા લાગી એમ કહેવાય છે ને કે ભવિષ્યની પેઢીને તમારે કઈ આપવું હોય ગિફ્ટમાં તો એક જ વસ્તુ આપી શકો કે એને સારું હવામાન આપો સારું પાણી આપો અને એ જવાબદારી આપણા હાથમાં છે.
સાચી વાત છે તમારે હવે પ્રદુષણ ના લીધે હવે આપડે જેવું પ્રદુષણ થાય છે એવું આપડે જમીનમાં બધું પાણીને આ જે આપણે ખાવાનું પણ એવું ચાલે છે પછી આપડે બઉ લેડીસોને ડિલેવરી મીન્સ કે એ રેતું પણ નથી મીન્સ સમજ્યા કે નહી તમે.
હા સમજા સાચી વાત છે એ એના એના ઇસ્યુ પણ આવે છે.
ઈસ્યુ પણ આવે એનામાં દવા કર્યા વગર બાળક રેતું પણ નથી એવો પણ બહુ હવે તો હવે એવો જ પ્રોબ્લેમ ચાલ્યા કરે છે.
દવા વગર તો કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું જ નથી.
હાં. અને બાળક પણ લાવવા માટે પણ બઉ દવાનો ખર્ચો કરવો પડે.
હા હા દમાં જ પોષાતું હોય તેવું થઈ ગયું.
હા ને આપડે જયારે જન્મ લીધો ત્યારે આપણે મા બાપે કોઈ દવા લીધી નથી.
કસું જ નહી.
નહી એ વખતે કેટલું પ્રદુષણ છે. એકદમ મસ્ત વાતાવરણ એકદમ શુદ્ધ વાતાવરણ હતું.
શુધી વાતમે બરાબર છે. અને પ્રદૂષણના કારણે જે જે વિસ્તારોમાં ઉદ્યોગો છે કંપનીઓ છે તે વિસ્તારમાં ગરમી પણ બહુ
હા ગરમી પણ બહુ પડે છે.
હા કારણ કે ઉદ્યોગોની અસર એ વાતાવરણ પણ હોય એના કારણે ગરમી વધારે જ લાગે. તો આપડે ત્યાં દાખલા કે વલસાડ માં છે તો વલસાડ કરતા વાપીમાં જઓ તો વાપી માં ગરમી વધારે ને લાગે.
બરોબર છે પણ વલસાડમાં વધારે વધારે વૃક્ષો છેને!
હા છે વલસાડમાં તો સારું છે.
હા વલસાડ માં તો બધું લીલોતરીત છે.
નિવુતરી છે અને વલસાડ પછી તમે ધરમપુર સાઈડ ના તાલુકામાં જાઓ અંંદરના ગામડાઓમાં તો તો તમને સ્વર્ગ જેવું લાગે.
હા એ માહલુ
વરસાદ પડી જાય વરસાદ પડી જાય પછી નો માહોલ ગ્રીનરી થઈ જાય ને. પછી જાઓ તો તમને બહુ મજા સરસ આનંદ આનંદ થઈ જવાઈ.
સાચી વાત છે.
સારું છે એ બાજુ કેમ કે એ બાજુ
એટલે આપડણે જિંદગી માં હવે સંકલ્પ લેવો જરૂરી છે. તમને પણ હું કું છું હું પણ દર વર્ષે. નહી નહીં તો પાંચ વૃક્ષ તો હું આવું જ છું ગામડે જઉં છું. મારું ગામ રાજસ્થાન છે ત્યાં જવું એટલે મને લીમડા ને એવું ઉગાડવાનો બહુ શોખ છે તો હું લીમડા એ ઘણા કરું. પણ આ બધા અમારા ગામડામાં છોકરાઓ નાના નાના બધા લીમડા ઉખેડી લઈ ગયાજા પછા.
હા.
એટલે પછી તો પણ હું ટ્રાય તો કરું જ છું એમ. એનામાંથી એક બે એક બે ઉગી જાય તો પણ ઘણું કેહેવાય.
સાચી વાત છે.
બરોબર ને.
બરાબર છે.
તો તમારે એટલે તમારે પણ ગામમાં તમારે જમીનને એવું તો હશે જ ને.
હા છે વધારે નથી થોડું ઘણું છે મતલબમાં બહુ વધારે નથી એટલે મતલબ કે આપે આજુબાજુ વૃક્ષો વાવી શકાય એટલું તો છે.
હા એટલે વૃક્ષો કઈ સેઢ પર વાવાના આપડણે જમીન ના પગડે એવી રીતે
હા હા બરાબર છે હા હા બરાબર છે એટલે અમારું અમારું છે ને. હ વલસાડ થી દસ બાર કિલોમીટર ગામ છે તે ગામમાં અમારી ઘરની આજુબાજુ. ઘણી બધી વૃક્ષો જ છે બધા અને ખેતરો જ છે બધા એટલે અમારી આજુબાજુ હરિયાળી જ છે.
હા એ તમારી પાસે તો બહુ હરિયાળી છે અમારે. દાહોદ બાજુ તો બઉુ જ ઉજ્જળ છે મીન્સ કે એવું લીલોત્રી જેવું. છે જ નથી વધારે જોયું હશે કાચ આ બાજુ આવેલા છો તો દાહોદ.
ના ના નથી એવ ટ્રેન માંથી જોયું હતું બાકી કોઈ દિવસ ઉતરો નથી દાહોદ માં. પણ એ બાજુ થોડી પથ્થર વાળી જમીન છે ને
હા અમારે પથ્થર વાળી જમીનને અમારે વધારે. અહિયાં પાણી પણ ઓછું છે અને બધી રીતે અમારે તકલીફ જ છે.
હમ.
તો પણ બધું હવે બધી શું કેવાય સંસાર ચલાવી રહ્યા છે બધા.
બરાબર છે.
તમારી બાજુ વલસાડ ની આગળ નીકળો જો સાપુતારા આ તે તો બધું જન્નત જ છે.
હા અરે જોરદાર. તે વરસાદ પડી ગયા પછી તો બહુ સરસ થઈ જાય એ બાજુ પાછું કેવું છે. એ બાજુ પાણી પણ શુદ્ધ હવા પણ શુદ્ધ કારણ કે કોઈ કંપની ન મળે કોઈ ભીડછેડ નહી મળે ત્યાંના લોકો જે રહે છે એ પણ જે જે કઈ દાળ ચોખા જે કઈ રોપે છે એમાં કોઇ દવા નથી લાગતા એ લોકો, નેચરલી જે થાય છે એ જ ખાય છે.
બરોબર છે.
એટલે એ લોકોની કોઈ પણ શાકભાજી હોય તો શાકભાજી બિલકુલ દવા વગર ની હોય.
દવા વગરનું છે એટલે પ્રદુષણ મુક્ત
અછા યે લોગ એટલે એ લોકો એ લોકો બિલકુલ પ્રદુષણ મુક્ત હોય એ લોકોને ખાવામાં કોઈ દવા નહી પાણી પણ જે ઝરણામાં આવતું હોય તે જ પાણી લોકો પી છે. આપણી સામે પી છે, આપણે બધું મિનરલ વોટરને, બિસ્લરીને, આ ને તે ને બધું કરીએે છીએ, એ લોકો ઝરણાના પાણી મજબૂત છે એટલે કેહવાનો મતલબ છે કુદરતી સ્ત્રોત કે કુદરતી એનો ફરક પડે છે.
ફરક પડે જ શરીર માટે બહુ ફરક પડે આપણા શરીર માટે
હા.
ન તો સારું છે તો આપણે અમે તો એ બાજુ ડાંગ બાજુને એમ ફરવા આવેલા કે તો અમને ખબર કે ત્યાંનું વાત વરણ એકદમ શું કે, હા ડાંગ ને વલસાડ ને મારું જોયેલું છે બધું. એ બાજુ તમારું ગામ કયું તો પછી આમ તાલુકો કયો લાગે તમારે?
તાલુકો વલસાડ છે અમારો.
તાલુકો વલસાડ જ ને ગામ કયું કેટલા કિલોમીટર પડે તમારે વલસાડ થી?
વલસાડથી દસ કિલોમીટર ઉમરસાળી ગામ છે.
ઉમરસાડી ગામ છે એમક
કદાચ તમે કદાચ ધરાસણા નામ સાંભળ્યું હશે, ધરાસણા સત્યાગ્રહને એવુ બધું આપણે હા તો ઇ ધરાસણા ગામની બાજુમાં છે અમારે.
એવું છે એમ ને.
હા અમારે ત્યાં મીઠું પકવવામાં આવે એ બધું થાય મતલબ
બરોબર છે તો તમારી આજુબાજુ દરિયો હશે ને
હા છે ને, અમારા ગામ થી માનું દસેક કિલોમીટર દૂર છે.
દરિયો
હા.
તો તમારે ત્યાં મીઠું પાકે એમ ને
યસ પાકે.
બરોબર છે આમ તો વધારે કચ્છ હા દરિયાના પાણી થી બરોબર છે
દરિયાનું પાણી છે ને એ ખાડીથી અમારા ગામ સુધી આવે એટલે ગામના આજુબાજુમાં બધા અને નમક પકાવવા માટેના પેલા ખેતરો બનાવેલા હોય એમાં પાણી આવી જાય એટલે પછી બધા ખેડૂતો છે મીઠું પકવે
બરોબર છે, હા એટલે તમારે જોવા જઈએ તો ઓલમોસ્ટ શુદ્ધ વાતાવરણ જ છે તમારે પ્રદુષણમુક્ત
ગામમાં તો છે શુદ્ધ વાતાવરણ છે. અમારું પાણી પણ બધું શુદ્ધ આવે છે પણ
ગામમાં જ રહેવાનું કે પછી વલસાડમાં રહેવાનું?
ગામમાં જ રહેવાનું.
બરોબર તો તો તમારે સારું કેવાય સારી તમારે તો વ્યવસ્થિત એકદમ રહેવાનું એકદમ શુદ્ધ વાતાવરણ
શુદ્ધ વાતાવરણ આજુબાજુ ઝાડ ઘાસ બધું ઢીલુંતરી છે, અત્યારે વરસાદ પડ્યો એટલે પાણી પાણી છે ખેતરોમાં
હા એજ ને તમારે તો તમે વાપી એમ કોને વાપી વાપી સુરત ને ભરૂચ બાજુ તો બહુ જ પ્રદુષણ વાળું વાતાવરણ
હા અરે અંકલેશ્વર માં સૌથી વધારે છે તમે ટ્રેનમાંથી બી પસાર થાવો. તો તેની હવામાંથી આપણને સ્મેલ આવે જ.
હવામાંથી સ્મેલ ત્યાં પણ શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે.
હા ત્યાં ત્યાંથી પસાર થાય એટલે શ્વાસમાં આપણને એક સ્મેલ આવી જાય એટલે ખબર પડી જાય કે અંકલેશ ર આવી ગયું છે.
હા સાચી વાત છે.
એટ એટલી બધી હવા પ્રદુષિત છે, અંકલેશ્વરમાં તો એટલે કેહેવા મત જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પ્રોબ્લેમ રહેવાનો જ છે.
હ ત્યાં રહેવાનું પણ ધીરે ધીરે વધતો જ રહેવાનું હોય થોડોક થોડોક તો.
હા એ વધતું જ રહેવાનું કારણ કે કંપનીઓ દિવસે દિવસે વધતી જવાની.
હા એજ ને
હમ પણ જે અમુક સંસ્થાઓ છે. વ્યક્તિઓ છે એ બધા થોડો નિર્ણય સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ મારા માટે એટલીસ્ટ. હું જીવું છું ત્યાં સુધી પાંચ વૃક્ષો તો વાવીને જાઉ. એવી ભેટ આપીને જાઉં કે જે આ ભવિષ્યના જે. પેઢી છે લોકોના માટે ક શું થવા કે શું પાણી મળે એવું દરેક વ્યક્તિ સંકલ્પ કરે. તો આનું નિરાકરણ થઈ શકે.
ના પણ આપડે જાતે. ચલો બીજા ન વિચારે પણ આપડા છોકરાઓનું તો વિચારીને કરવું જોઈએ ને.
હા હા વિચારું છે કારણ કે આપણે આપડ મારું શું જાય મારું શું જાય શું આપણા છોકરાનું જાય છે એમાં.
હા એમ એટલે આપડે આપડે પેઢીનું. વિચારીને જરાક કરીએ તો આપડે શું છે કુદરત પણ ખુશ થઈ જાય એનાથી.